હલો.
બોલો.
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
હા, બસ મજામાં શું કરતા હતાં?
બસ જો આ કઈ નઈ ઘરનું કામ કરું શું, જમી લીધું?
હા જમી લીધું, તમે જમ્યું?
હ બસ જમી લીધું, શું જમ્યા તમે?
અમે આજે ડાબેલી જમી.
સરસ તમારી તો એવજ કર હશે ને.
શું કીધું?
તમારી તો ફેવરિટ હશે ને દાબેલી?
હા એવું તો નથી મને તો બધું જમવાનું ભાવે જ છે બધો ખોરાક ભાવેે જ છે.
બરાબર છે, બોલો.
હા તમે હમણાં ફ્રી હતા.
હા ફ્રીજ છું હું.
તો તમારા જોડે મને વાતચીત કરવી હતી એક વિષય ઉપર
હા બોલો ને
આપે અહિયાં ઓનલાઈન શોપિંગને ઓફલાઈન શોપિંગ વિશે વાત કર કરશું આજે
હા કરીશું ને આ તો મસ્ત ટોપિક છે આની પર વાત કરવાની. પણ મજા આવશે આપણને
હા એ તો છે. તમારા મતે શું સારું છે ઓનલાઈન શોપિંગ કે ઓફલાઈન શોપિંગ.
જો મારા મ કહું ને તો મને તો ઓનલાઈન શોપિંગ વધારે ગમે છે. કારણ કે કેવું કે ઘેર બેઠા વસ્તુ આવી જાય. બહાર તાપમાં ફરવું ના પડે. અને જેવી જોઈએ એવી ના ગમે તો વાછી આપણે રિટર્ન બી કરાવી શકીએ.
હા એ તો તમારી વાત સાચી કે ઘેર બેઠા વસ્તુ આવી જાય છે અને આપને ખપે એવું મળી જાય છે. પણ એવું બી ક્યારેક સંજોગોમાં આવે છે કે ય્યારેક આપને એમરજન્સીમાં વસ્તુ જોઈતી હોય. તો આપે ઓફલાઈન જવું સારું કેહેવાય. કેમ કે ઓફલાઈનમાં આપણે આપને કાપડ કેવું છે કે શું છે બધું આપણે સરખી રીતના આપણી આંખ સામે જોઈ તો સારું લઈ શકીએ. બાકી ઓનલાઈન માં કેવું કે કાપડ નઈ આપને ખબર ના પડે તો આવે પછી ખબર પડે છે અહિયાં.
હા એ વાત બી સારી છે એના પર બહ ટ્રસ્ટ ના થાય આપણાથી કે કેવી વસ્તુ. વસ્તુ આવશે સારી આવશે ખરાબ આવશે.
હા એ તો તમારી વાત સાચી છે. કે કેમ કે ઓનલાઈનમાં બી ક્યારેક ક્યારેક ફ્રોડ બી બહુ વધી રહ્યા છે હવે તો. તો ફ્રોડ બી થઈ થવાનો આપને શક્યતા વધી જાય છે. તો આપણે એનાથી ચેતવવું જોઈએ.
હા પણ કેવું કે વીકેન્ડમાં ઘણી જગ્યાએ ઘણી ભીડ થઇ જાય છે. બઉુ ટ્રાફિક નો ઈસ્યુ આવે અને ઓનલાઈન શોપિંગમાં કેવું કે આપડે ચોવીસ કલાક બેસી ઘરે બેસીને આપડે ખરીદી કરી શકીએ છીએ.
હા એ તો તમારી વાત સાચી છે કે ઓનલાઈનમાં આપણે ચોવીસે કલાકમાં ગમે ત્યારે આપે શોપિંગ કે ખરીદી કરી શકે છેી કેમ કે એનામાં કોઈ ટાઈમ નું કે નથી હોતું. અને પણ એમાં એવું બી હોય છે ઓનલાઈનમાં તો ફાયદા બી હોય છે કે ક્યારેક ક્યારેક આપને સેલ હોય તો કુપન મળે છે અને કેટલું સસ્તા ભાવે આપને. જે આપને વસ્તુ જોઈતી હોય એ મળી જાય છે.
હા એજ તો અને કેવું કે બજારમાં આપડો સમય જતો રે આપડું પ પેટ્રોલ નો ખર્ચો ઉભો થાય અને આમાં તો કેવું કે આપણને કર બેઠા વસ્તુ બધા આપી. જાય અને કોઈક ટાઈમ કેશ ઓન ડિલેવરી બી હોય તો આપણે કયા. વસ્તુ જોઈને બી આપણેે એમને પૈસા પે કરી શકીએ.
હા એ બી તમારી વાત સાચી છે કે કેશ ઓન ડિલવરી હોય તો આપડે વસ્તુ જોઈને બી પૈસા કરી શકી. અને કેમ કે કોક કોક તો હવે ટ્રસ્ટેડ એપ બી છે વિશ્વાસદાયક. એ છે કે, જેમ કે મિંત્ર છે કે ફ્લિપકાર્ટ લઈ લઈ કે આપે, એમેઝોન લઈ લઈ કે મીશો લઈ લઈ. એનામાં આપે ખરીદી કરી, તો આપે એના ઉપર વિશ્વાસ રાખી શકીએ છીએ, કેમ કે એનામાં તો સારું એવું ક્વોલિટીને અમને મળે છે.
હા એજ તો બરાબર છે અને અ કેવું કે આપડણે અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે બુક્સ છે એ બધું આપડણે ખરીદી શકીએ. કે જ્યારે વેજીિટેબલને એ બધું શાકભાજી છે ફળ છે કરિયાણું છે એ બધું કેવું આપડે તો જાતે જ લેવા જવું પડે ને.
હા એ તો તમારી વાત સાચી છે પણ તમે જેમ કીધું હમણાં આગળ કે શાક છે. કર્યાણું છે કે ફળ ફ્રૂટ કે શાકભાજી છે, તો એ એ આપણે હવે નવી ટેકનોલોજી ના હિસાબે, આપણે જોવા જઈએ તો બ્લિન્કેટ, છે જેપ્ટો છે. તો ઈ બધામાં કેવું કે આપને ઘર બેઠા બી આપી જ જાય છે હવે. આપણે ક્યારેક એવું મુસીબત સમય આવે છે કે આપણે નથી જઈ શકતા, બારે વરસાદ ના કારણે કે કોઈ બી બીજા સંજોગો ના કારણે તો ત્યારે આપે ઘર બેઠા આપે મંગાવી શકીએ છીએ, અને તે લોકો આપણા ઘરે આવીને આપી બી જાય છે, તેથી આપડો સમય નો બચાવ થાય છે.
હા, એ તો છે. પણ કેવું કે આપડે શાકભાજી ફળ છે, એવું બધું આપણે ફ્રેશ લાવવા જોઈએ‌. તો આપડી મમ્મી એવું કેવું કે, પહેલેથી ત્યાં જાય છે. અને બધું જોવે છે કે, એવું કોનું સારું છે, પેલું તો આવે પછી, આપણને ખબર પડે ને કે સારું છે કે ખરાબ છે, પછી એ તો રિટર્ન બી ના થાય.
હા, એ બી છે, પણ તો આપે કરિયાણામાં ને એમાં તો વિશ્વાસ કરી શકીએ. એ એના મા તો સારું આવી જાય છે. અને આપે જો ઘણું બધું સામાન જોડે મંગાવતા હોય, તો આપને કુપનસ ભી મલે છે અને થોડું સસ્તા ભાવે બી આપને મલી જાય છે, બજાર કરતા સસ્તા ભાવમાં આપણે કરિયાણુંને વગેરે વગેરે આપને મલી જાય છે, ઘર બેઠા. એ એ પણ પાંચ કે દસ મિનિટમાં આવી જાય છે, આપને કોઈ સમય નો બગડાસ બી નથી થતો.
હા, એ. તો એ મોટો ફાયદો છે આપણા માટે કે, આપડે બહાર ગયા વગર બધી વસ્તુ તો આપણને હવે તો દસ મિનિટમાં બધી જ વસ્તુ મળી જાય છે અને આપડે કઈ જવું બી નહીં પડતું, આપડો ટાઈમ બચી જે આપણે બીજું કામ બી કરી શકીએ ટાઈમમાં.
હા, ઈ તમારી વાત સાચી છે કે, બીજું ક ટાઈમ, બીજા કામ બી કરી શકી ઈ, ટાઈમ નો બચાવ કરીને. અને કેવું છે કે, હવે તો નવી નવી ટેકનોલોજી આવે છે. એના માધ્યમ થી, જેમ કે ફ્લિપકાર્ટ ને જોવા જઈએ તો, આપને કોઈ વસ્તુ ફાસ્ટ ડિલેવરી ઓપ્શન ચૂઝ કરીને બી આપણે જલ્દી ડિલવરી પ્રાપ્ત કરી શકીએ. પછી બે દિવસ ના કે એક દિવસ ના અંતરમાં બી આપને ડિલીવરી મળી જાય છે, જે સામાન મંગાવ્યું હોય એ.
હા, એજ. તો આપણને કેવું કે, આપણને સહેલું પડે, આપડે બહાર ના જવું પ, ડે આપણો ટાઈમ બચે. એ બધું થાય, પણ પછી આગળ જતા જે ઓફલાઈન દુકાનો છે એમ બહાર નું મહત્વ પછી ઘટી જાય ને, એ લોકોનું બી નુકસાન થઈ જાય છે ઘણી વખતે.
હા, એ લોકો નું બી નુકસાન થાય છે. ઓનલાઈન જ્યારથી ઓનલાઈન ઘણું બધું આવ્યું છે ત્યાંથી એ લોકો નું તો ખુબ જ નુકસાન થઈ ગયો છે કે, એ લોકો તરફથી કોઈ લેતા નથી. થી કેમ કે ઓનલાઈનમાં બધાને સારું લાગે છે, સસ્તું મલે છે બજાર કરતા. તો ઈ લોકો લોકો ઘણું બધું ઓફલાઈન ને પ્રેફર નથી કરતા, ઓનલાઈનને ઘણું બધું ધ્યાન આપે છે. અને શું કેવું કે, ઓનલાઈનમાં ટાઈમનો ઘણો બધો બચાવ આપણો થાય છે, એટલા માટે.
હમ. છતાં આફ ઓનલાઈનમાં કેવું કે આપણને વધારે મજા આવે. કે ભાઈ, હા, હું ઘરે બેસી ને મંગાવી લઈશ. મારો ટાઈમ બચી જશે, હું ઘરે બીજું કઈ કરી શકીશ. એ એ બધું બી થાય.
હા એ બી છે કે અને ઓનલાઈનમાં કેવું. કે આપને ઘણા બધા ઓપ્શન મળે આપે હવે એકાંક સર્ચ કરી કે મને આ જોઈએ છે તો કેટલા બધા. ઓપ્શન મળે છે. લગભગ જોવા જઈએ તો પાંત્રીસ હજાર ચોત્રીસ હજાર એટલા બધા ઓપ્શન મળે છે. તો આપણા માટે સારું. કેવાય એટલો આપને દુકાન માં જઈ કે બજારમાં જઈ તો એ લોકો આપને એટલા બધા બી ઓપ્શન નથી આપે. જેટલા આપને ઓનલાઈનમાં ઓપ્શન મળે છે તો ઈ સારું બી કેવાય.
હા તમે શું. વિચારો છો કે કરું આપણા માટેથે સારું કહેવાય.
હા. હું તો વિચારું તો કોક જેમ કે આપે હવે ઈલેક્ટ્રિક કોઈ સામાન છે મોંઘા મોંઘા વસ્તુ. હોય મોબાઈલ કેવું હોય તો ઈ હું વધારે દુકાનમાં જઈને લેવું. વધારે વિચારું છું કેમ કે એ આપને સર્વિસ બી જલ્દી મળી જ શકે. છે અને ક્યારેક એ વસ્તુ બગડે. તો આપણે ત્યાં જલ્દીથી રિપેર માટે બી આપી શકીએીએ એ ઓનલાઈનમાં નથી થઈ શકતું.
હા એ તો છે અને કોક ટાઈમ આપડી વસ્તુઓ બી બગડેલી નીકળે છે એની. વોરંટી ગેરંટી બી એક્સપાયર્ડ થઈ જાય છે.
હા બાકી જોવા જઈ તો કપડા કે એવું હોય. તો આપે એ ઓનલાઈનમાં વધારે ધ્યાન દઈ શકીએ છીએ કેમ કે તે અમે કીધું. કે જેમ કે આપને ઘણા બધા ઓપ્શન્સ મળે છે એના માટે. તો એ આપને સારું કેવાયને ઘણું બધું સસ્તું બી મળી શકે છે ઓનલાઈનમાં બાકી. કે જેમ કે આમ મોંઘી મોંઘી વસ્તુ હોય એ ના કરાય.
હા એજ તો કે જો હું જે એક્ઝામ્પલ આપું. કે મારી મમ્મી એ છે ને ફોન લીધો હતો અ. થોડાક ટાઈમ પેલા. તો એ ફોન વોરંટી સુધી ચાલ્યો વોરંટીના મહિનામાં જ બગડી ગયો. તો એના પૈસા તો વેસ્ટતા જ ગયા ને આપણે.
હા એ તો છે. અને પણ કેવું કે ઓનલાઈનમાં હવે ઇન્સ્ટામાં આપને કોઈક એવી વેબસાઈટ આવે. કે જે ભરોસો લાયક ના હોય તો આપે વેબસાાઈટ માંથી કપડા મંગાવી લઈ. તો ઈ આપણા માટે ક્યારેક ફ્રોડ બી બની શકે છે ભલે ને આપે કેશ ઓન ડિલિવરી રાખી હોય. પણ તો બી આપને આપડે અહીંયા આવીને રૂમમાં આવીને ખોલી છીએ તો આપણા અંદર થી ગાભા કે એવું નીકળે છે. અને પાછા આપે કોલ કરી છી તો એ લોકો આપડા કોલ બ્લોક બી કરી દે છે.
હા એજ. કોક ટાઈમમાં ગ કેસમાં એવું થઈ જાય કે આપડી. અ વસ્તુ સારી ના નીકળે અને કોકનું નરકદ હોય તો એમની પરફેક્ટ નીકળી જાય. હે.
હા એટલે પૂરેપૂરો આપને ભરોસો તો ના જ કરવો જોઈએ ઓનલાઈનમાં. બાકી જે એવા એપ હોય કે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય કે રેગ્યુલર મંગાવતા હોય. તો એવા એપમાં આપણે ભરોસો કરી તો ઈ સારું છે.
હા અમુક અમુક એપ એટલી સારી છે. કે જે બતાવે ને એના કરતા બી બેસ્ટ ક્વલિટી ન વસ્તુ આપે છે આપણને.
હા તમારા મતે કઈ એવી એપ છે કે તમને સારું તમે રેગ્યુલર કઈ એપ. મથે મંગાવો છો વસ્તુઓ.
હું મિંત્રા માંથી મંગાવું છું મિશોમાંથી મંગાવું છું ફ્લિપકાર્ટ માંથી અને બેસ્ટ કહું તો બેસ્ટ છે એમેઝોન અને મિંત્રા
હા એ તમારી વાત સાચી છે કે એમેઝોન ને મિંત્રા વધુ બેસ્ટ છે. કેમ કે એનામાં જે આપણે વસ્તુ જોઈ છીએ ફોટોમાં. તો ઈ ન એ ફોટો વાળી વસ્તુ જ આપને પ્રાપ્ત થાય છે અને એવી સારી ક્વલિટી બી હોય છે.
હા એજ તો એનું કપડાનું કપડું સારું આવે છે આપડે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈએ તો એનું મેન્ટેનન્સ બી સારું રહેે છે.
હા એ તમારી વાત સાચી છે કે મેન્ટેનન્સ કે કપડાં કે એવું સારું આવે છે અને એમાં રિટર્ન પોલિસી બી હોય છે કે સાત દિવસના અંદરમાં કે દસ દિવસ ના અંદરમાં આપણે રિટર્ન કરી તો આપને પૂરેપૂરા પૈસા બી પાછા આવી જાય છે.
હા એજ તો એટલે અમુક વસ્તુ ના ફાયદા ભી છે અને અમુક જોવા જઈએ તો આપણને નુકસાન ભી થઈ શકે છે.
હા હા એ તો તમારી વાત સાચી જ છે બાકી આ ટોપિક ઉપર આજે વાતચીત કરીને તમારી જોડે ખુબ મજા આવી.
હા મને પણ મજા આવી આવા ટોપિક ઉપર વાત કરીને.
હા ઠીક હા ઠીક છે લો તમારા જોડે પછી વાત કરું.
સારું સારું.